હાલો
હલો.
હાલો કેમ છે?
બસ મજામાં છું. તું કેમ છો?
હું પણ એકદમ મજામાં છું ઘણા દિવસ થી વા નથી થઈ એટલે વિચાર્યું કે આજ હ લાવું કોલ કરું તને,
હા બરાબર છે હું બસ મજામાં છું.
બરાબર બ બરાબર છે આજે મારા શિક્ષકે મને, કહ્યું હતું કે, થોડો વ્યસ્ત આજે તો મેં આખો દિવસ થોડું વ્યસ્ત હતી. આજ સાંજે થોડો સમય નીકળ્યો એટલે વિચાર્યું કે, લાવ તારી સાથે વાત કરી લઉ તને કેમ છે કે, ને પૂછી જોવ કે તને ખુશી ખબર કેમ છે એમ,
બરાબર છે હું પણ બરાબર મસ્ત છું.
ઓકે, કે બીજું કેવું ચાલે નવું.
બસ જો ચાયલા કરે છે હમણાં તો,
હું હા એકદમ બરાબર છે. કોઈની નવી વસ્તુ ખરીદવાની ખુશી, તને કેવીક લાગે છે મને આજે એના ઉપર, વાત કરવાનું મન થયું હતું કે મે કીધું ખુશી એવુ કઈ રીતના લાગે એમ,
તારો સવાલ તો બહુ જ મસ્ત છે. હું પણ ઘણી વખત આ વિશે વિચારું છું. મને લાગે છે કે બધા જ અલગ અલગ વ્યક્તિઓ પોતાની ખુશીઓ શોધ તા હોય છે પરંતુ બધા વ્યક્તિની ખુશી કેવું કે અલગ અલગ, રીતે હોય છે.
હા એકદમ સાચી વાત છે. કોઈને નવી નવી નવી વસ્તુ ખરીદવાની ખુશી મળે છે કોઈને પરિવાર સાથ તે મળે છે. કોઈને હરવા ફરવાની ખુશી મળે છે કા તો કોઈને પોતાના સપના કરવા, પૂરા કરવામાં પણ ખુશી મળતી હોય છે બધાના અલગ અલગ ખુશી હોય છે નહી,
બરાબર વાત કરી તે, પરંતુ મેં ઘણા સમયથી એક વાત નોંધી છે કે, પૈસા અથવા મોંઘી વસ્તુ માંથી મળતી જે આપડી ખુશી હોય ને, એ માત્ર થોડાક સમય માટે જ રહે છે થોડા સમય પછી આપડે કંઈક ને કંઈક નવું, કરીએ કે જેનાથી એ એનાથી આપણને ખુશીઓ મળે.
હા એવું તો મારી સાથે પણ થયું છે. જયારે મેં નવો મોબાઈલ લીધો હતો ત્યારે મને બહુ ખુશી થાતી હતી. ત્યારે શરૂઆતમાં તો મને બહુ જ આનંદ થતો હતો પછી થોડાક જેમ જેમ, થોડા દિવસ જવા લાયગા તેમ તેમ આમ સામાન્ય લાગવા મયડુ આમ ખુશી મારી બધી થોડી ઓછી ઓછી ઓછી ઓછી આમ, પછી આમ ખુશી ઓલી થાતી ગઈ સામાન્ય લાગવા મયડી પછી તો મને,
બરાબર છે બધા જ વ્યક્તિની આજ નબળાઈની વાત કહીએ ને તો પણ ચાલે, કારણ કે સાચી ખુશી છે ને બહાર ની વસ્તુઓ માંથી મોબાઈલ માંથી આપ આપણે જે શોધીએ છીએ ને એ જીવન શૈલી જ આપડી ખોટી છે આપણા વિચારોને, જીવન જીવવાની જે રીત છે ને એમાં સુધારો કરીએ ને તો આપણને વધારે ખુશીઓ મળે પરંતુ આજ, કાલ ના લોકો એવું વિચારતા નથી.
તને તને ક્યારે ખુ સૌથી વધારે તને ખુશી ક્યારે થાય છે.
મને સૌથી વધારે ખુશી ક્યારે થાય કે જયારે અમે લો કો અમારો આખો પરિવાર બેસી ને આખા દિવસ ની બધી વાતચીત કરીએ. કોના જીવનમાં આજે શું થયું કોના દિવસમાં શું નવું જાણવા મયળુ. એવી રીતના આખો પરિવાર સાથે મળીને. સીએ એકબીજા ના ઉપર વાતચીત કરીએ. કોઈ ચિંતા જ હોય આપણને એ અબાઉટ જયારે વાતચીત કરતા ને ત્યારે એમાંને એમાં આપડો સમય. પસાર થઈ જાય ને એ જે વાતચીત કરી હોય ને એ આપે એક મસ્ત યાદગાર બની જાય.
બરાબર છે મારી પણ આવુંજ થાય છે. હું જયારે મિત્ર સાથે હોય ને ત્યારે એની સાથે હસુ બેસુ. પણ ખાઉ પીવું. તેની બધી જૂની યાદો આમ તાજી કરવી એ મને પણ એક અલગ જ ખુશી આમ અલગ. જ અનુભવ થાય છે એનાથી ખુબ જ લાગે છે જયારે હું એવી. જૂની યાદો તાજી કરવા જાવ ને ત્યારે.
બરાબર છે પણ કેવું કે આજના સમયમાં કોઈ આવી રીતના બેસ. નું એકબીજા ના સમસ્યાઓ પ્રશ્નો સવાલ જવાબ. ઉપર વાતચીત કરવાની પરિવાર સાથે ઓછો સમય આપે છે. આ ખુશીઓ શોધવામાં કોઈ ખર્ચો. પણ નથી થતો પણ તો પણ આજના લોકો કેવું કે બહુ ઓછો આમાં સમય પસાર કરતા હોય છે.
સાચી વાત છે આજે આજે આજકાલ લોકો ઘણા. એવું માને છે કે વધુ પૈસા હશે તો વધુ ખુશી મળશે એટલે. લોકો પૈસાઓ પાછળ વધારે પેલું કરે છે કે એનાથી આપણને ખુશીઓ મળે.
હા તારી વાત બરાબર છે પૈસા એક જીવનમાં જરૂરી છે એમાં. કોઈ શંકા ના કરી શકાય આપણે. પરંતુજેટલાં આપડી પાસે પૈસા હોવા જોઈએ ને એનાથી જો વધારે આપડે કમાઈએ ને. તો એનાથી કેવું કે આપણને શાંતિ ન હોય. આપણું મગજ સતત ને સતત પૈસા પાછળ જ દોડતું હોય છે. ત્યા આપડે પરિવાર નો પ્રેમ ભૂલી જઈ છીએ. આપડા જે મિત્રો હોય એમની સાથે હરવા ફરવાનું પણ ભૂલી જઈએ અને સતત આપડું મગજ છે ને. પૈસા પાછળ જ તે દોડતું હોય. એટલે એ વસ્તુ તદ્દન કેવું કે ખોટી કહેવાય આપણે પૈસા હોય તો પણ આપણે પરિવારનેિત. મિત્રોને એમને ટાઈમ આપવો જરૂરી છે જેનાથી આપણા જીવનમાં થઈ રહ્યું હોય એ આપડણે એમને કહી શકીએ.
હમ મને લાગે છે કે સંતોષ પણ. ખુશીનું એક મોટું જ રહસ્ય છે. જે માણસને પોતાની સાથે જે છે તે એનાથી ખૂબ ખુશી ખુશ રાખે છે. સંતોષ પણ આપણા જીવનમાં હોવો જોઈએ જો આપણે જીવનમાં સંતોષ. ના હોય તો પછી આપણને એમ એક ખુશી નો અનુભવ જ ન થાય એમ. આનંદથી ન જીવી શકીએ આપણે એ સંતોષ હોય તો આપણે આનંદથી જી જીવી શકીએ એમ.
બરાબર છે પણ કેવું કે હું વધારે પૈસા કમાતી હોય. તો મારું સરખામણી હું કોઈ બીજા વ્યક્તિ સાથે કરું. તો એ એમાંથી ક્યારેય મને ખુશી નથી મળવાની એમાં કેવું કે સરખામણી થયગઈ કે મારા કરતા કેટલા. કેટલા આગળ છે કેટલા હજી એના. થી આગળ છે તો એમાંથી ક્યારેય આપણને ખુશી ના મળી શકે.
આજકાલ એમય સોશિયલ મીડિયા ને એવું સોશિયલ મીડિયા પણ લોકો. વધારે ભાગ ભજવે છે એકાબીજાનું સોશિયલ મીડિયા પણ જીવન જીવે. ઈ જોઈને લોકોને એમ થાય કે આ લોકો જ ખુશ રહેતા હશે ને એની પાછળ એવું બધું. વિચારીને પોતાનું. એમ વિચારે કે હું પાછળ રહી ગયો ને એવું બધું વિચારે એટલે એમ થોડુંક ઈ, સોશિયલ મીડિયા ના આધારે પણ લોકો એમના જીવનને . જોઈ લેય છે એમ.
હા હા તું બરાબર કહે છે અત્યારે આજકાલના જે યુવાનો છે ને એ બધા પોત પોતાનું જે દિનચર્યા હોય ને સોશિયલ મીડિયા ઉપર બતાવતા હોય. પોતાની ખુશીઓ સેમાંથી મળે છે એ પણ એ બધા સોશિયલ મીડિયા ઉપર . બતાવતા હોય. પણ મ મતલબ કે કોઈના પણ વ્યક્તિના જીવનમાં મુશ્કેલી તો હોય જ છે. પરિવાર સાથે બેસીને જે સમાધાન આવે એ સોશિયલ મીડિયા ઉપર ના આવી શકે.
પણ આ વાત તો ઘણા લોકોને સમજાતી જ નથી આપણે બીજાને જોઈને દુખી થવાના બદલે પોતાને ઉપર જો ધ્યાન આપી દેઈને અને પોતા પોતે જો આ પ્રગતિ કરીને આગ આગળ વધી કામ કરેને તો એ પણ એક અ મંજિલ પર જાય એ પણ ખુશ રહી શકે પૈસા કમાઈ શકે એમ પણ લોકો બીજાને જોઈને એ સમજતા જ નથી એમ.
બરાબર છે. મને તો ક્યારેક એવું પણ લાગે કે કોઈ સારી વાત હોય કે કોઈ આપણને મુશ કેલી હોય તો આપણે ભગવાન સાથે પણ જો વાતચીત કરીએ એમનો આભાર માનીએ આપણી મુશ કે ભગવાન સામે રજૂ કરીએ ને તો પણ આપણા મગજમાં એક સંતોષ અને ખુશી જેવું આપણને અ અનુભવાય છે.
હા . ધીરજ રાખવાથી માણસને પોતાની સાથે રહેલી વસ્તુઓનું મૂલ્ય પણ સમજાય જાય જો માણસ ધીરજ નો રાખે તો એમને પોતાની કદર ના થાયને એની પાસે જે બધી વસ્તુ એનું એનું પણ એને મૂલ્ય ન નથી સમજાતું ઘણી વખત તો.
બરાબર ક્યારેક આપણે કેવું કે બીજાની મદદ કરીએ ને તો પણ આપણને એક અલગ પ્રકારની ખુશી મળે કોઈ દુઃખી વ્યક્તિ હોય તો એમને આપ પણે કોઈ એમનું અ મતલબ પ્રોબ્લેમને સ સમાધાન કરીએ તો પણ આપણને એક પ્રકારની ખુશી મળે. કોઈ જરૂરિયાતમંદ ને આપણે મદદ કરીએ કા તો કોઈનુ કામ સરળ બનાવીએ ને તો તે આપણને અંદર થી સંતોષ થાય અને આપણને જ આપણી ઉપર ખુશી અનુભવાય.
હા મેં મે પણ એક વખત એક વૃદ્ધ ને મદદ કરી હતી એ વૃદ્ધ ને . ને રસ્તો પાર કરવા માટે મેં મદદ કરી હતી. એ દિવસ મને બોહુ યાદ રહી ગ્યો છે મને એની ખુશી જ અલગ હતી એટલે એ દિવસ મને હજુ પણ યાદ છે.
હા આવી ખુશી પૈસાથી ખરીદી નથી શકાતી આવા તો આપડે સારા કામ મળીએ અ કરીએ કે કોઈની મદદ કરીએ તેનાથી જ આવી ખુશીઓ આપણને અનુભવાય છે.
સાચું કહ્યું મને પણ એવું જ લાગે છે. સારા સ્વાસ્થ્ય નું પણ આ એક ખુશીનું એક ઘણું મોટું જોડાણ લાગ છે આ .
હા જો શરીર ને મન સ્વસ્થ હોય ને તો જીવનની નાની નાની પણ વાતમાં આપણને આનંદ આવે હવે એજ સ્વસ્થ ના હોય તો આપણેે જ બીમાર રહીયએ. અને આપણને જ ખુશી નામ મળે.
હા એ પણ છે પૂરતી ઊંઘ લેવીને મનમાં અ શાંતિ નો અનુભવ થવો ને એ બધું અ અમ અલગ શાંત મગજને શાંત રાખવું જોઈએ એ પણ જરૂરી છે ઊંઘ લેવીને.
હા, બરાબર, ક્યારેક ક્યારેક પોતાના મનપસંદ શોખ કરવા જોઈએ, તેના માટે કોઈ અ સમય કાઢવો જોઈએ, કોઈને હરવું-ફરવું ગમતું હોય તો એમને હરવા ફરવાથી પણ ખુશીઓ મળે. માત્ર આખો દિવસ કેવું કે નકરું કામ કામ ને કામ કરવા થી આપણું જીવન કેવું કે કંટાળા જનક બની જાય, એની કરતા તા એવું છે કે ક્યારેક હરી-ફરી લઈએ તો આપણને અ ખુશી મળે એવું.
બરાબર છે. કઈ ને મને તો તારી સાથે વાત કરવામાં ઘણો આનંદ થયો.
હા, દરેક વ્યક્તિ પાસે એવો કોઈ શોખ તો ઓવો જ જોઈએ કે જે તેને અંદરથી કેવું કે આમ ખુશ રાખે ને એ કરવું જ જોઈએ એમ.
હુમ્મ,
ખૂબ સુંદર વાત કહી, આજે ખરેખર તારી સાથે વાત કરવાનું ઘ મને ઘણું ઘણું શીખવા પણ મળ્યું તારી સાથે વાત કરીને.
બરાબર, આમાં તો કેવું કે આપડો પરિવારનો પ્રેમ હોય. મિત્રો સાથે આપડે હરતા-ફરતા હોએ આપડું સ્વાસ્થ્ય ખુદ સારું હોય. તો આપણને બીજાની મદદ કરવાની ભાવના અંદરથી જાગૃત થાતી ઓય, આ બધી જ વસ તુઓ એકબીજા સાથે સંકળાયેલી ઓય અને એમાંથી જ આપણને બધી સાચી ખુશીઓ મળતી રેતી ઓય છે.
બરાબર, જર જરૂર ચાલ હવે તો મને મોડું થઈ રહ્યું છે, ધ્યાન રાખજે પછી. નિરાતે મને પાછો કોલ કરજે.
હા, તું પણ ધ્યાન રાખજે, આવજો!